ઓહ અરે બોલ મેલન શું ચાલે છે ભાઈ ઘણા સમય પછી ફોન કરીએ
સાચે જ હું હમણાં જ જમીને બેઠો હતો યાદ આવ્યું કે આપણે બેને વાત થઈ પણ ત્રણેક અઠવાડિયા થઈ ગયા કેવું ચાલે છે બધું
અરાભાઈ પૂછમાં સાવ ખેચાઈ ખેચાણ ચાલે છે ઓફિસમાં કામ એટલું પ્રેશર છે ને કે સાવ થાકી જવાય છે બાકી તો બધું શાંતિ બસ આ અઠવાડિયે પૂરું થવાની રાહ જોઉં છું તારું જો રેકોર્ડ ત્યાં પહોંચ્યો તારો નવું રૂટીન સેટ થયો કે નહીં
હા બધું બરાબર ચાલે છે સવારની શિફ્ટની હવે ધીમે ધીમે આદત પડી રહી છે બાકી સવારે છ વાગ્યા ઉઠવું એ મારા માટે તો કોઈ સજાથી કમ નથી
હ અરે ચાલને હવે મહિનો થઈ ગયો તને તું મોટો થઈ ગયો ભાઈ મારી ભાઈ મારી તો દશા તો જો આજે રાત્રે સાડા આઠ વાગ્યે તો હું લેપ્ટ બંધ કરીને ઉઊભો થયો છું સ્ક્રીન સામે જોઈનેને જોઈને આખો દુઃખી એવા માંડી છે
અરે આ તો બધું અઘરું કહેવાય ઓફિસમાં માણસો ઓછા છે કે પછી તે નવો પ્રોજેક્ટ આવ્યો છે
બંને યાર અમારા પ્રોજેક્ટ મેનેજર ડેટા લાઈન રેલી લાવી દીધી છે એટલે આપણે આખી ટીમ પાછળ પડી ગઈ છે બસ સારું છે કે આજે ગુરુવર થઈ ગયું તાને નો દિવસ કા એટલે
હા ભાઈ બસ એક દિવસ ખેચી લે વીકેન્ડ નું શું પ્લાન છે પછી, બસ આખો દિવસ ઊંઘું જ છે ને?
સાચું કહ્યું તો પ્લાન તો ઊંઘવાનો જ હતો, પણ મમ્મી એ આવતા અઠવાડિયે કઈક પ્રસંગ માટે ખરીદી કરવાનું મોટું લિસ્ટ પકડાવી દીધું છે. એટલે શનિવારે માર્કેટ ધક્કો થવા પડશે અને આ તને વાત મારા પેલા મુંબઈ વાળા પિતરાય ભાઈ રાહુલ લગ્ન નક્કી થયા છે આવતા મહિના
અરે વા પેલા રાહુલ જે નાનપણમાં દર ઉનાળા માં અહીં આવતો એજ ને
હા એજ એટલે અત્યારથી જ ઘરમાં લગ્ન ન માહોલ શાર થઈ ગયો છે રોજ કઈક ને કઈક કુરિયર આવતા હોય કપડા ફિટિંગ ચાલતા હોય મને તો એમ થાય છે કે જો ઘરમાં બહુ ઘોઘટ થશે તો હું તારા ઘરે આવીને આવતો રહીશ લઈશ
અરે તારા માટે તો ઘરના દરવાજા ગમે ત્યારે ખુલ્લા જ છે ભાઈ મારા ઘર એકદમ શાંત હોય છે બસ આ મારા બિલાડા સિવાય ખબર નહીિ એને હમણાં થી શું ભૂત ભરાઈ ગયું છે
કેમ હવે એણે શું નવું પરાક્રમ કર્યું પાછો કોઈ કાચ નો ગ્લાસ તોડ્યો કે શું
અરે ના એનાથી પણ મોટું એને એક નવો ટાઈમ ટેબલ બનાવ્યું છે બરાબર સવારે ચાર વાગે આવીને મારા બેડરૂમ નો દરવાજો ખકડાવે અને જેવું માંથી જાગીને દરવાજો ખોલું ને એટલે મારી સામે બેસ્ટ સેકન્ડ જોશે. પૂછડી પટપટ આવશે અને પાછો ફરીને ચાલતો થઈ જશે, એને ખાવું પણ નથી હોતું બસ મને હેરાન કરવાનું હોય છે.
હા ભાઈ એ ઘરનો માલિક છે, અને તું ન એનો નોકર, એવા તું તું સ્વીકારી લે અવે.
સાચે જય રાતો માનસિક ટોર્ચર છે સવાર સવારનું.
ચાલે એ બધું મુક્ત સવારે વહેલો જાગે જ છે તો કઈક નવું જાણ જોવાનો ટાઈમ મળે છે કઈ નહી મને કોઈ મસ્ત શો સજેસ્ટ કર કંઈક જોરદાર હોવું જોઈએ. પણ બહુ મગજ કસરવું ન પડે કારણ કે ઓફિસ ના કામ પછી મગજમાં ઓલરેડી એમ થઈ ગયું હોય છે.
અરે તને તો ખબર જ છે હું તો નવરવ પડું એટલે મારું એની મે જ જોવા જોઉં છું હમણાં મેં એક મસ્ત નવી ઈસે કઈ સિરીઝ શરૂ કરી છે.
પછી એષ કઈ પેલું ને જેમાં મેઈન કેરેક્ટર ટ્રેક નીચે આવી જાય છે અને બીજે કોઈ જાદુ દુનિયામાં જ તો જાય થાય
શરૂઆત તો એવી જ છે પણ આ સ્ટોરી સાવ અલગ છે આમાં હીરો પાસે ખાસ ખાલી જાદુઈ શક્તિઓ નથી પણ એનું મગજ એકદમ શાર્પ છે સાવ માસ્ટર માઈન્ડ છે્ એટલે આપણે દુનિયાની ઇકોનોમિક્સ રાજનીતિ અને કૂટનીતિઓ નો ઉપયોગ કરીને એક આખું નવું એને પડી ભાંગેલું રાજ્ય ફરીથી બેઠું કરે છે આમાં ખાલી ધીસુમ ધીસુમ નથી પણ બુદ્ધિ નો રમત છે.
અરે વાહ આ તો કઈક નવું કોને રસ દસ દસ લાગે આ મને એવા કેરેક્ટર બહુ જ ગમે છે ખાલી બૂમ પાડવાને બદલે મગજને વાપરીને ગેમ ચેન્જ કરે નામ શું છે એનું
નામ થોડું લાંબુ છે હું તને ફોન પતે એટલે વોટ્સઅપ કરી દઈશ પણ સીરીઝ એકદમ જોરદાર છે તું એક વીકેન્ડમાં પૂરી કરી દઈશ
પાકુ લિસ્ટમાં નાખી દવ હમણાં પહેલી નવી લાઈઇન લાઈવ એક્શન થિલ આવી છે એ જો જોવા બેઠો તો પણ બીજ બાજુ બીજી જ એપિસોડ માં ને ઊંઘ આવી ગઈ.
જો કોઈ શો આપણને પેલી વીસ મિનિટમાં જ જકડી ન રાખે ને, તો પછી આપણો કિંમતી ટાઈમ બગાડવાનો કોઈ મતલબ નથી.
સાચી વાત છે. મિલન પહેલો આપણે રોડ ટ્રીપનો પ્લાન બનાવવા હતા. એનું શું થયું, આ વર્ષે જવું જ છે કે નહી?
હું પણ એજ વિચારતો હતો. ચોમાસું શરૂ થાય એ પેલા આપડે નીકળી જવું જોઈએ.
એજ ને, પણ યાર અમ હું હમણાં સેલ્ફ ડ્રાઈવ કાર સેન્ટલ ભાવ જોતો હતો. ગયા વર્ષે કરતા વધુ બહુ વધી ગયું, મને તો એમ થાય છે કે હવે ભાડાના પૈસા ફેંકવા કરતા પોતાની જ એક ગાડી લઈ લઉં.
અરે વાહ, સાચે જ. તું ગાડી લેવાનો વિચારે છે?
હા યાર. કંઈક બહુ મોંઘી નહીં, પણ એક મસ્ત બ બજેટ બેંક નાની ટેક્ટર એસીીયવીમાં ઇ એમઆઈ ના ઓપરેશન પર એક કેલ્ક્યુલેટ કરીએ છે જો થોડું સારું ડાઉન પેમેન્ટ ભરી દઉં ને તો મહિનાના હપ્તા આરામથી નીકળી જાય બસ આ પાંચ વર્ષ લોન લેતા થોડો ડર લાગે છે
તે સ્વાભાવિક છે ભાઈ મોટા ફાઈનાન્શિયલ સ્ટેપ કહેવાય પણ જો તું લાંબા ગાળે જોઈને તો દર મહિને કેબ અને ભાડાના ગાડીઓમાં જ ખર્ચા થાય છે એના કરતા સારું પ્લસ પોતાની ગાડી હોય એટલે ગમે ત્યારે ચાવી લઈને નીકળી જવાય એ જે આઝાદી છે એની તો મજા જ અલગ છે અંકલ સાથે વાત થઈ આ બાબત
હા થોડી વાત થઈ હતી પપ્પાએ કીધું પહેલા તારું મંથલી બજેટ જોઈ લેજે કે દર મહિને કેટલી બચત થાય છે ગાડીના ચક્કરમાં ઇન્વેસ્ટમેન્ટ ન થઈ જવું જોઈએ હું આ વર્ષે મારા ન્યુયોર્ક ના એસઆઈપી પણ થોડા વધારાનું છું એટલે મારે એવો બેલેન્સ રાખવાનો પડશે કે જેથી ઈએમ આઈ પણ ભરાઈ અને સેવિંગ પણ ન અટકે
એકદમ સાચી સલાહ છે અંકલની એવું ના થવું જોઈએ કે બહાર મસ્ત ગાડી પડી હોય અને ઘરમાં આપણે આખો મહિનો મેગી ખાવી પડે તું જયારે પણ ટેસ્ટ ડ્રાઈવ માટે જઈ ને મને કેજે તને ખબર જ છે મને નવી ગાડીઓ જોવાનો હા શોખ છે.
અરે હા તને સાથે જ લઈ જઈશ. આવતા મહિને પેલા લગ્ન પતે એટલે આપણેે પ્લાન કરીએ.
ડન છે ભાઈ. અરે અજય તું જો આપણે વાતો હવે આપણે ઈ એમ આઈ ઇન્વેસ્ટમેન્ટ અને સવારે વહેલા ઉઠવાની વાતો કરવા માંડીયે છીએ. આપડે ક્યારે આટલા મોટા અને મેચ્યોર થઈ ગયા ખબર જ નથી પડી.
હા યાર સાચે જ આપડણે પેલા દિવસો યાદ કરતા જ્યારે આપણી સૌથી મોટી ચિંતા એ હતી કે કિંગ ક્લાસબન
સમય બહુ ઝડપી થી બદલાય છે. ભાઈ ચાલ હવે ઘણો સમય થઈ ગયો તું પણ આરામ કર આખો દિવસ કોમ્પ્યુટર સામે બેસીને થાક્યો હોયશ અને મારે પણ કાલે સવારે ચાર વાગ્યા ના પેલા બિલાડા અલાર્મ માટે માનસિક રીતે તૈયાર થવું પડ.
હા ભાઈ તા જા તારા મલ મિલની સેવા કરો પણ સાચો જે આજે બહુ મજા આવી એમ વાત કરીને આપણે દર મહિને જે વાત વાર વાત કરીએ એના કરતાં થોડું જલ્દી ફોન કર કરતા રઈએ તો સારું.
ચોક્કસ ભાઈ આવતા વીકેન્ડ નો પ્લાન કરીએ જો તું ખરીદીમાંથી નવરો થાય તો સાંજ ક્યાંક ચા કોફી પીવા અથવા ડિનર માટે જ મળીશું.
પાકો હું તને આવતા અઠવાડિયે મેસેજ કરું. ચાલ ધ્યાન રાખજે ભાઈ.
હા અને હા ભાઈ તે પેલું ઓલું એપ ડાઉનલોડ કરી લીધી કે?
હા ભાઈ કરી લીધી એ.
હા અને તે કઈ નવા રૂમ નું વિચાર્યું કે જવાનોતો તું એ?
હા આપડા મયુરભાઈ કે તઈ આપડે નવો રૂમ ગોતીએ.
ઓકે સારું. સારું. જોબ માટે બાર તો નીકળવું જ પડે. ઘરે રહીને જોબ મળતી મળતી નથી હમણાં.
હા બેસી ટીકા અ બદલાવવું પડે છે અત્યારે બીજી સિટીમાં શિફ્ટ થાય અત્યારે જોબ નું કઈક થાઈશ.
હા તે તો છે જ. શું વિચાર છે? જોબ કઈ રીત નું કરવું?
બસ આ મયુરભાઈને થોડુંક બાકી છે. એ પૂરું થાય પછી કંઈક આગળ વધાય.
હમ સરસ સરસ તમારે જોબમાં શું હોય કામ શું હોય તમારે કરવાનું
બસ કઈ નઈ હોસ્પિટલમાં જવાનું અને જોવાનું બછી
તો હો તમને જવાના પૈસા મળે
એટલે મેનેજમેન્ટ કરવું પડે ને
પૂછું છ તું મેડીસન એપ
હા હા એ બધી ટ્રીટમેન્ટને ટ્રીટમેન્ટ સીટમાં હોય એ દેવી પડે હ
હ સારું સારું અચ્છા ઓલી આયરન તે ઓર્ડર કરી ત્યા આવી દે કે શું થયું એનું
હા આવી તો કઈ પણ પ્રોડક્ટ જોય એવું નથી
ઓહો પ્રોડક્ટ તારે પેલા ચેક કરી જો લેવી જોઈએ ને ભાઈ
કઈ વાંધો નહી ભાઈ એ તો રિફંડ કરી ન છું
સારું વાંધો નહીિ કઈ બી કઈ બીજી જો જરૂર પ કે મ હમ સારું હાલ તો સુઈ જા હવે તું, ગુડ નાઈટ.
ઓકે ભાઈ ગુડ નાઇટ
સારું ભાઈ